હલો.
હાલો.
તોવોરા વાય.
કઈ ની આ જો લગ્નમાંથી આયા.
અરે લગ્નમાં આપડે બરાબર, બરાબર આપળે પેલા ગામ પેલા બાજુમાં ભાઈ રેય એજ ને? જાડા-જાડા ર્યા એમના હતા, અરે યાર. અરે મારે બી યાર કંકુત્રી આઈ તી, પણ મારથી જવાણુ નય યાર.
અચ્છા, આવુંતને મજા આવત.
હ, એટલે બધા કે સારું છે એમનું એટલે. કોઈ હશે ત્યા માર ચાંદલો લખાય દેવ યાર, ચાંદલો નથી લખાવ્યો મેં તમે લખાયો.
પરથુ લખે ને અમારો.
કેટલા લખાયો?
એમધું કેવાન ના હોય અવે.
અરે, એવું તો અવે કેવું પડે ને યાર, મને લખાવતા ફાવે ને ભાઈ.
માર તો પાનસો રૂપિયા આયો તો માર બેન નું એટલે માર પાન તે એ એના હિસાબે હું તો લખાયો , હા. હા, તમારા હિસાબે તમે લખાઈ દો, તમને જેમ ઠીક લાગે એમ.
બરોબર, બરોબર બશો લખાઈ દવ ચાલશે?
હા, તમને ઠીક લાગ એમ લખાવાન શું ફરક પડે.
હમ -હમ ઈ તો અવે આપળે તો એટલો બધો સંબંધ છે નય, પણ આ બધું પાડોશી રીતે અ લખાઈ દિએ પાંસો રૂપિયા લખાઈ દો ચાલોન. તમા પાંસો લખાવો એટલે હું એ પાંસો લખાઈ દો અવે.
આ ખર્ચો બો કર્યો પણ એ લોકો બો ખર્ચો કર્યો છે પપ્પા. નય -નય તો મને લાગે પંદર વીસ લાખ રૂપિયા ખર્ચો કર નાખ્યો હશે. .
અરે, એટલો બધો? હા, અને અત્યારે તો પાછુ કેવું આપળા સમાજ મા પેલું સોના વાળું તો ભાઈ એ છોકરી પરણે એક છોકરો ભણે સોનું આપવું પડે એમ.
સોના નો ભાવ તો પપ્પા આસમાને પહોંચી ગયો છે.
એજ ને ને ભાઈ સોનું મારી નાખે છે ભાઈ ગમે તેવાય અડધો ખરચો તો સોના નો જ થઇ જાય.
હા, આઠ દસ લાખ નું તો સોનું જ થઇ જાય.
હમ, અરે દસ ક્લાસ નું લ તો નું થાય એની સામે દસ લાકમાં તો ભાઈ મંડપ આય જાય ઘોડી આઈ જાય. જમવાનું થઇ જાય, અડધો ખર્ચો યાર સોનાનો મારી નાખે છે માણસને.
હમ હ, આ ભાયે તો મુંબઈથી રસોઇઓ બોલાયો તો.
કોણ એમને?
હમણે આ તો
બરાબર- બરાબર એટલો બધો ખર્ચો કરી દીધો.
બાપા જમવાનું તો તમે જોવો તો શું જમવાનું અફલાતૂન. એના ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. એવું લાગે ફાઇસટાર માં જમીએ છીએ એટલું સારું ખાવાનું હતું
એવા મતલ મને વાત મળી કે કઈક નવ દસ જાત ન નાસ્તો હતો અને બીજું મેન આ મેન કોર્સમાં તો રસ ને બે ત્રણ જાતની મીઠાઈ ને એવું બધું હતું
હા ઘણું બધું હતું ઘણું બધું હતું ડેકોરેશન વેકોરેશન જોડતા કર્યું હતું
હમ એટલે એ તો મને મળ્યા થાય એટલે મ કે ભાઈ આપડે તો કે જોધપુર થી જ મંડપ વાળો બોલાવો છે
અચ્છા બહું સરસ સરસ કરીતુ પણ બહુ ખર્ચો કર્યો
હમ એટલે જ એમને સ્પેશિયલ જોધપુર થી જોઓ ને મંડપ વાળો બોલાયો જમવાનું રસોઈ ક્યાંથી મુંબઈ થી ને મુંબઈથી બોલા્યો એટલે અનેના સોનું તો વધી જાય ને ભાઈ એમને પછી
આમાં પણ છે ને શું થાય તકલીફ થાય ખબર એમની પાસે પૈસા છે એ વાપરે છે પણ એના દે દેખા દેખીમાં જે બીચારો હા સામાન્ય માણસ છે ને એઈ તકલીફ આવી જાય હવે કેવું છે કે છોકરાઑ આવું આજકાલ એજ ડિમાન્ડકરે ઓલે કર એવું જ કરવું છે મારે
એજ ના ભાઈ એ દેખા દેખી બહુ ચાલી ર છે આજે જમવામાં આ લગ્નમાં કે પેલા આવું કર્યું તો આપણે એથી મોઘો પાર્ટી પ્લોટ રાખશું આર્ય પાર્ટી પ્લોટ આપડે પેલો રાખીશું એ તો ભાઈ બઉુ દેખા દેખી થઈ રહી છે એમાને એમાં કેવું કે લોકોને લોન લેવી પડે ભલે લોન લેવી પડે લેવી પડે લેવી પડે લગન નું ધામધૂમથી કરશું બોલો
આપણે લગ્ન કરીએ પછી લગ્ન કરી પછી આખી જિંદગી લડત ભરવાની છે
એજ ના ભાઈ આખી જિંદગી ત લોન ભરવાની યાર ચાલલો આપડી ફાઈનાન્શિયલ કન્ડિશન સારી હોય તો લો લોન બી લેવાય એમ કે તમારી જોબ સિક્યુરિટી છે પણ ઘણા લોકો કેવું કે દેખા દેખીમાં દેખા દેખી કરવાવામાં લોન લઈ લે પણ એમની પાસે જોબ કેડી નથી હોતી કેયા પછી કઈ જ ન પછી હપ્તા ભરવાના બી ફાફા થઈ જાય ઇમાન માં દેવું બધું બઉુ બધું થઇ જાય છે ભાઈ
સાચી વાત છે કર હું કઉ છું તો પંદર લાખ રૂપિયા પંદર કે વીસ લાખ રૂપિયા જે ખર્ચો છે ને ઈ કરવા કરતા આ કોર્ટ મેરેજ કરીને એને ક્યાંક ઇન્વેસ્ટ કરી દ હરમેન તમને આવક ચાલુ થઇ ની વીસ હજાર આવક ચાલુ થઈ જાય.
હમ એજ કઉું તું ચાલો તમને સમાજની બીક હોય કે તમે સમાજ ના બધાને ત્યાં જમવા ગયા ને તમે ના જમાડય્યું તો એવું તો કોર્ટ મેરેજ કને રિસેપશન જે એ ફંક્શન નાખી દેવા ને ભાઈ આમાં તો થોડીક પંદર વીસ લાખનો ખર્ચો થવાનો છે હ બીજા તમારે
ક્યા ઉર્દું સાહેબ
એજ ના બીજા તમારા જે દસ પંદર તેર લાખ વધે એ તો તમારે ઇન્વેસ્ટ કરી દેવાના યાર ઇન્કમ પછી એનું ઇન્ટરેસ્ટ કેટલું ચાલુ આવે ભાઈ
હા ભાઈ પંદરવીસ હજાર રૂપિયા તારી આવક ચાલુ થઈ જાય
એજ ને એક આવક ચાલુ થઇ જાય ને પછી એક ટાઈમ એવું કે આપડે એવું ના હોય કે જોબ સિક્યુરિટ ના હોય તો એના ઇન્ટરેસ્ટ પરથી બી ચાલી જ ઘરે વાંધો ના આવે અને પેલામાં તો કેવું કે દર મહિને પંદર હજારનો હપ્તો પડી જ જાય એટલે પંદર જારની સગવડ કરવી જ પડે આપડે
તેમાં તમને અગર તમે ઇન્વેસ્ટ કર્યા છે, તો પંદર હજાર આવક આવશે અને અગર લોન નથી લીધી તો પંદર હજાર રૂપિયા ઇન્ટરેસ્ટ તમારે બચીને ત્રીસજ રૂપિયા તમારા બચી ગયા આમ જોવા જઈએ તો
એ જે ને ભાઈ અને આજકાલ તો કેવું કે અ ઘણી જગ્યાએ બંધારણ કર્યું છે, ખબર છે, સમાજમાં
કે અત્યારે ગુજરાતમાં ઠાકોર સમાજનું બંધારણ કર્યું તમને ખબર શે કે? ડીજે નહી લાવવાનું લગનમાં પછી સોનાનું કઈક ક બંધ કરી દીધું છે, સોનું ને એ બધું એ બધું ભાઈ એમ તો જોઈએ શું કેવું તમારે?
સાચી વાત છે, જોઈએ જોઈએ
અને એમાં તો ભાઈ કેવુ કે નાના માણસને કઈ ના અ મોટા માણસ ને કઈ ના હોય કે જેની પાસે પૈસા છે. પણ એની દેખા દેખી યારડમાં યાર નાનો માણસ પીલાઈ જાય એમ
મોટા પણે કઈ ફરક નથી પડતો હવે ઈ રિલાયન્સ આ પંદર વીસ કરોડ વાપરે ને તો વાંધો નથી નહી તો હવે એક કલાકનુ કામ છે, હમજી ગયા પણ આ પણ સામાન્ય માણસને હાદસ વાપરવા છે, ને જીવ પર આવતું બિચારાને હમજી ગયા
હમ અને પણ ખેડૂતને એમાં પણ પાછુ કે જોઓને ખેતી પર જ હોય ખેતી ના થાય સારી પાક બાક ખરાબ ગયો તો એને આખું વર્ષ માથે પડે પછી આત્મહત્યાની બાતમહત્યા બો બધું થઇ જાય છે, ભાઈ હા
હાચી વાત છે.
ના રી હ રીલાયન્સ મુકેશ અંબાણીનું બી કેવું કે ખર્ચો કરો લગ્નમાં પણ પછી બે રિચાર્જના ભાવ બી વધારી દીધા ને એને એમાં રીકવર થઈ ગયો યાર એને
અને ઈ ઈ લોકો માટે મોટી વાત નથી આ બે દિવસની ઇન્કમ છે, એ લોકોને
હ એજ ને અને પછી આપડે તો યાર આખી જિંદગી જોવને વાવ બધા ભેગા જ કરતા હોય તમે જોજો આપડી સમાજમાં બધા ભેગા કરતા હોય ને તો સેના માટેે લગ્ન માટે કે છોકરાના લગ્ન સારા એવા થઈ જાય એમ
હા લગન માટે ભય છોકરાને પ્રોપર્ટી લઈ દઈએ એ પણ પ્રોપર્ટી સુધી પોહસાતું જ નથી લગનમાં પડતી જાય છે.
લગણમાં પથી જાય છે. અને અત્યારે તો ભાઈ પેલી ઘોડી ની બી દેખા દેખી કે પેલી આવી નાચતી તી એમની ઘોડી તો હું એથી સારી નાતી એવી લાવ ઘોડી
હાચી વાત છે.
અને એનો ભી કેટલો ભાવ વધી કભાઈ પચાસ પચાસ સાઈઠ સાઠ હજાર રૂપિયા એના લઈ જાય
હા ઘોડિયા તો બો પૈસા લે લાખ લાખ રૂપિયા
એજ ને ભાઈ અને કે પેલા એ તો અહિયાં થી રસોલા હતો તો હું અહિયા થી લાઉ અને સૌથી બધા તો ભાઈ સેમા જાય છે, એક તો સોનું બીજું પાર્ટવટ
સાચી વા છે. પણ હવે, હમ્મ.
બરાબોર. બોલો બોલો તમે.
આપડા દીકરા દીકરી વખતે આનો રસ્તો લાવવો પડશે આપડે તો આ કંગાલ થઈ જશે, આટલા ખર્ચમાં તો.
એજ ના ભાઈ આપડે કેવું કે સાદું સાદું હોય તો ચાલે એમ. એટલું બધું ખરાબ બી ને એમ બે ત્રણ મીઠાઈ રાખી દેવાની સબ્જી, રોટી. અ દાળ, ભાત પછી બે ત્રણ નાસ્તાની આઈટમ રાખી દેવાની એટલી બધી જરૂર નથી કે નવ દસ આઈટમ રાખી નાસ્તા ને.
હા પણ બાળકો માનવા જોઈએ ને મારે ભાઈ. આ તકલીફ છે કે બાળકો માનતા નથી.
બાળકો માને તો પછી આપડે જગ જીતે એમ.
હમ્મ, એઈ લોકો તો એમ કે અમારી ફ્રેન્ડ ના ઘરે આને આથી સારું જોવે છે મારે પણ એને એના ફ્રેડ નો બાપો કેટલું કમાય છે ન મારો બાપો કેટલું કમાય છે.
એજ ને ભાઈ અને એમાં ભી કેવું કે એમને શરમ આવે કે મારા લગ્નમાં આટલો ઓછો ખર્ચો કરે માર પપા એ અને મારા ફ્રેન્ડે તો આવું કર્યું હતું અને આમ કર્યું હતું. એ પછી એમાન એમાં તો આપડે ખર્ચો કરવો પડે છોકરાઓ પાછળ.
સાચી વાત છે, એવ કોઈ ઉકેલ નથી લ તોરો પણ પછી હવે કઈક કેટલા વધુ સારું એનું.
હમ્મ અને છોકરીઓને લગ્નમાં તો બ્યુટી પાર્લરનો ખર્ચો ભી વધી જાય યાર.
હા સાચી વાત છે, મેહેંદી ને બ્યુટી પાર્લર ને એમાં પોતે પણ કરાવશે ને બીજા બધા મહેમાન આવશે એ લોકો નેય કરાવશે.
હા એ એનો બ્યુટી પ્લર ખાલી તૈયાર કરવાનું વીસ, પીસ, પચીસ હજાર રૂપિયા લે છે યાર. હ છોકરાને લગનમાં એટલા પૈસા બ બીજા યાર વીસ પચીસ હજાર.
આ છોકરા લાગનમાં ગોળી ને બધું આવી જાય ને વચ્ચે એનું વધી જાય ને.
એ ઘોડી ને બધું આઈ જાય. પણ એ તો ભાઈ જો કે નોર્મલી બધા લાવતા જ હોય છે પણ એમ. એ જોકે છોકરાઓ તો લગન ટાઈમે ફેશસિયલ ને બધું કરાવે જ છે એટલે એટલું બધું બી ના કેહેવાય આપડા છોકરા. છોકરીઓને
હ હા તો આજકાલ ઓ આવું છે ને કે ડ્રોન થી ઉપરથી ફૂલ વેરે છે ને એવું બધું. એને બહુ પૈસા લાગે છે ખબર તમને?
હા એના ભી પાચ છ હજાર રૂપિયા જેવા કઈક છે.
હા ટ્રોન થી ફૂલ વેરે ને એ બધું કઈક હોય છે.
હમ્મ અને પેલા હ પેલા ડ્રોન વાળા એન્ટ્રી લ પછી લગ્નમાં એન્ટ્રી કરે પેલા ચોરીમાં પૈયા ડ્રોન વિડીયો શૂટ વાળા આવે એમાં બી બવ બધો ખર્ચો થઈ જાય છે ભાઈલગન માં.
આમ પ્રી વેડિંગ ને બધું ભાઈ આ પ્રી વેડિંગ ના કેટલા રૂપિયા લે ખ હા ત અ ચાલ એકખ રૂપિયા લશે પ્રી વેડિંગ ના.
એ પ્રીવેડિંગ નો તો ભાઈ ખોટો જ ખર્ચો છે એકદમ.
ડેસ્ટિનેશન નું બધું હોય ને એમાં.
અરે હું તો કઉ છું કે એક આપડે સમાજને એક સારું બંધારણ લાગુ કરી દેવું પડે શું કેવું
હા સાચી વાત છે તો આપડે બધા રૂપિયા બચે તો આપડે રૂપિયા બ ચશે નઈ આમ કરે તો આમ જ પતી આપડે તો
સારું સારું તો ચાલો મળીએ ભાઈ હેલો
બોલો
મળએે મળીએ ભાઈ કુ તો પછી એક ફોન આવે છે ને અમણા એ હા ભાઈ હા